હાલો શું તમને મારો અવાજ આવી રહ્યો છે. શું મિત્ર?
હા મિત્ર આવી રહ્યો છે.
શું સારું છે ને?
હા બસ સારું છે તમે?
હા સારું છે એમતો. કેવું ચાલી રહી છે કોલેજની લાઈફ?
બસ મજા નહી ચાલી રહી છે તમારી કેવી ચાલી રહી છે.
શું તમારી પાસે થોડો સમય રહેશે ગામ અને શહેરના જીવન પૂ વિશે ચર્ચા વિચારણા કરવાની
હા મિત્રો ચોક્કસ ખુબ જ સારો ટોપિક છે.
ગામ અને શહેરનું જીવન એકબીજાથી ઘણું અલગ છે. બંને ના પોકારના ફાયદાની મર્યાદા હોય છે. કારણ કે ગામ એ ગામ હોય છે, અને શહેર શહેર હોય છે. ગામમાં લોકો પોતાની રીતે જીવન રહે છે, ખેતી કરે છે, કામ કરે છે. અને ખાવાનું પીવાનું ખાય છે તેમજ શહેરમાં બધા નોકરિયાત નોકરી વાળા વ્યક્તિ હોય છે જે સવારે ઉઠીને નોકરી પર જાય છે અને સાંજે જાય છે તેવા
ગામમાં લોકો ખેતી ખેતીના આધારે શાકભાજી નો પાક ખાવા ખોરાક ખાય છે એ શહેરમાં લોકો બહારનું ખાવાનું ખાય છે. બહાર મંગાવીને તેમજ હોટલમાં ખાવા માટે જાય છે. ગામનું જીવન શાંત સ્વચ્છ અને કુદરતની નજીક હોય છે. અહીં હવા શુદ્ધ હોય છે અને પ્રદુષણ ઓછું હોય છે. લોકો એકબીજાને સારી રીતે ઓળખતા હોવાથી પરસ્પર સહકાર અને ભાઈચારા જોવા મળે છે ગામમાં જીવનનો ખર્ચ પણ શહેરની સરખામણીમાં ઓછો હોય છે. પરંતુ ગામમાં શિક્ષણ આરોગ્ય પરિવહન અને રોજગારની સુવિધાઓ મર્યાદિત હોય છે.
ગામનું જીવન શાંત સ્વચછ હોય છે કારણ કે ત્યાંનું વાતાવરણ જેવું સુંદર ભવિષ્ય કે આપણને ગમી જાય છે ગામમાં રહેવા ગામં રેવાનું એ નસીબ વાળા લોકો ને જ છે કારણ કે બધા લોકો નહી જ ગામમાં રહેવાનું મળતુ નથી. બધા લોકો શહેર માં કે અમુક મોટી મોટી સિટીમાં રહે છે પરંતુ ગામનું જે જીવન હોય છે. એની જીવન ખૂબ આનંદ આનંદમય હોય છે. તેમજ શહેરમાં આધુનિક સુવિધાઓ વધુ ઉપયોગ હોય છે. સારી શાળાઓ કોલેજ હોસ્પિટલો ઉધોગો અને રોજગારીની અનેક તકો શહેરમાં હોય છે.
પરિવહન અને સંચારની સુવિધા પણ વિકસિત હોય છે. પરંતુ શહેરમાં વસ્તીનું
વધુ હોય છે કે,? તેનાથી ટ્રાફિક, પ્રદુષણ અવાજને તણાવ જેવી સમસ્યાઓ જોવા મળે છે. શહેરનુ જીવન ઝડપી ગતિ હોય છે. અને જીવન ખર્ચ પણ વધારે હોય છે.
ભલે, શહેરમાં આધુનિક સુવિધાઓ છે. અને બાબતોમા ઉપલબ્ધ હોય. પરંતુ, શહેરોમાં લોકો એકબીજા સાથે બોલતા નથી કે ભાઈચારા એવી વસ્તુ હોતી નથી. તેમાં ટ્રાફિક પણ વધુ હોય છે તેમજ લોકો એકબીજા સાથે ખુબ ઝઘડાય કે બબાલો કરે છે એના લીધે માનસિક, નાણાકીય અન્ય પરિસ્થિતિઓ ખૂબ ઉત્પન્ન થાય છે. કે ગામમા જે જીવન જીવવુ સરળ છે. તેવી રીતે શહેરમાં જીવન જીવવુ ખૂબ સેહલુ નથી. કારણ કે શહેરમા જવા માટે ખુબ, ઘણા પૈસા જોએ છે. અન્ય પોતાની ગાડી કે પોતાની પર્સનલ બી હોવી જોઈ તે બધુ ગામમા જોવામા આવતુ નથી. ગામમા બધા ને એક સરખી રીતે જોવામાં આવે છે. બધા સાથે મળીને બધુ કામ કરે છે. કોઈ પણ પ્રસંગ હોય કે કોઈ પણ સામાજિક કાર્યો હોય બધા ગામ ગ્રામજનો સાથે મડીને કામ કરે છે, પછી તે શુભ વિવાહ હોય કે કોઈ મરણ પ્રસંગ હોય કે કોઈ પણ પ્રસંગ હોય, બધા લોકો સાથે મળીને પોત પોતાના ફાળો આપી ને કોઈ પણ તહેવાર કે અન્ય પ્રસંગ ઉજવે છે. જ્યારે શહેરમા લોકો આ બ કરતા નથી. શહેરમા લોકો પોતાની રીતે બધા તહેવાર કે પ્રસંગ મનાવે છે. જેથી શહેરમા એકદમ ભાઈચારા જેવી વસ્તુ હોતી નથી તેમજ સંબંધ કોઈના સાથે સારા રહેતા નથી. શહેરમાં રહેવું એ ખૂબ અઘરું અને તેમાં જીવન ખર્ચ પણ ખુબ વધારે આવે છે. થોડી માહિતી તમે પણ આપશો મિત્ર,
હા મિત્ર તમે કેય એ રીતે ગામડુ એ ગામડુ છે, અને શહેર એ શહેર છે. ગામ અને શહેરમા બંનેમા ઘણા બધા ફર્ક છે. કારણ કે, ગામડા નુ જીવન અને શહેર નુ જીવન અલગ હોય છે. તો હું તો માત્ર ગામડાનુ જીવન જ સારું માનીશ, કારણ કે ગામડા માં બધું રહેવાનું, અને ઘણુ બધુ એવુ સારું હોય છે અને બંને જગ્યાઓના રહેણી કરણી રોજગારી શિક્ષણ સુવિધાઓ અને જીવનશૈલી મા ઘણો તફાવત જોવા મળે છે. કેટલાક લોકોને ગામનું શાંત અને કુદરતી વાતાવરણ ગમે છે. જ્યારે કેટલાક લોકોને શહેરનો ઝડપી અને આધુનિક જીવન ગમે છે. ગામમા જીવન સરળ શાંતિપૂર્ણ અને કુદરતી ની નજીક હોય છે અહી હવા શુદ્ધ હોય પ્રદુષણ પણ અછુ હોય અને લોકો એકબીજા સાથે તમે કેવી રીતે કે પ્રેમ સહકાર અને ભાઈચારાથી રહી શકે છે. પરંતુ મોટા ભાગના લોકો ગામડામાં ખેતી અને પશુપાલન પર નિર્ભર હોય છે. જો કે ગામમાં ઉચ્ચ શિક્ષણ મોટા હોસ્પિટલ રોજગારીની તકો આધુનિક સુવિધાઓ શહેરની સરખામણી કરતાં ઓછી હોય છે. બીજી તરફ શહેરમાં વન ઝડપી અને વસ્યત હોય છે. શહેરમાં સારી શાળાઓ કોલેજ હોસ્પિટલ ઉદ્યોગો પરિવહન અને રોજગારની ઘણી તકો ઉપલબ્ધ હોય છે. અને આધુનિક ટેકનોલોજી અને વિવિધ સુવિધાઓને કારણે લોકો જીવન વધુ સરળ બને છે. પરંતુ શહેરમાં ટ્રાફિક અવાજ હવાનું પ્રદુષણ ભીડ અને બધા જીવન ખર્ચ જેવી સમસ્યાઓ પણ જોવા મળે છે. અને ગામના લોકો સામાન્ય રીતે એકબીજાના સુખ દુખમાં ભાગ લે છે. અને સામાજિક સંબંધો વધુ મજબૂત પણ હોય છે. શ પોના કામથી વધુ વ્યસ્ત હોવા થોડો સાથે કોઈ સંપર્ક ઓછો હોય છે. તમે કવી રીતે કે જે રીતે આપણે ગામડામાં ભાઈચારો હોય. એકબીજા સાથે સારો સંબંધ હોય એકબીજા સાથે હળી મળીને રહેેવાનું વાતો કરવાની એવી રીતે ગામડા તું નથી કારણ કે ગામડાની જિંદગીમાં મોટા ભાગના બધા નોકરી વાળા હોય છે. તો એ પો પોતાની નોકરી કામકાજ કરવામાં વ્યસ્ત હોય છે. પરંતુ ગામડાના લોકો હંમેશા એકબીજા સાથે હળી મળીને અને ભાઈચારા સાથે હોય છે. આથી ગામડાનું જીવન ખુબ જ સુંદર છે. અને હા ગામડામાં ઘણા બધા વૃક્ષો અને કુદરતની એક એવી ભેટ જે મળી છે. એના સાથે રેવાનો આપણને તક મળે છે. અને શહેરમાં જોઈએ તો ટ્રાફિક ભીડ અને જે ઘોઘાટ છે. એના કારણે થોડું વધુ પ્રદુષણ અને જીવનમાં પણ મુશ્કેલી બની શકે છે. તો તમે શું કેશો
હા મિત્ર ગામમાં લોકો મુખ્યત્વે ખેતી પશુપાલન અને અન્ય પરંપરાગત વ્યવસાય કરતા નું વાતવરણ અને પ્રદુષણ મુક્ત હોય છે. અહી લોકો વચ્ચે પ્રેમ સહકાર અને ભાઈચારા ની ભાવના વધુ જોવા મળે છે. ગામના લોકો એક વિનામાં ભાગીદાર બને છે. જીવનનું પણ શહેરની સખામણી ઓછો હોય છે. તાજી હવા હરિયાળી અમે કુદરતી સૌંદર્ય ગામના જીવનને વધુ આકર્ષક બનાવે છે્. કયારે કે બીજી તરફ શહેરમાં
શહેર માં શિક્ષણ આરોગ્ય પરિવહન સંચાર અને મનોરંજનની અધ્યતન સુવિધા ઉપલબ્ધ હોય છે. મોટી શાળાઓ કોલેજો હોસ્પિટલો ઉદ્યોગોને વિવિધ પ્રકારના રોજગાર છે. વધુ પ્રમાણમાં જોવા મળે છે. શહેરનું જીવન થી ગતિ હોવાથી સમયનું વધુ મહત્વ છે. અને આધુનિક ટેકનોલોજી ન વ્યાપક ઊભો કરેછે.
પરંતુ શહેરના જીવનમાં કેટલીક સમસ્યા પણ હોય છે જેમ કે વધતી વસ્તી ટ્રાફિકની સમસ્યા હવા અને અવાજ પ્રદુણ ચ જીવન. અને માનસિકતા જેવી સમસ્યાઓ શહેરના જીવનને મુશ્કેલ બનાવે છે. જ્યારે ગામમાં આધુનિક સુવિધાઓનો ભાવ રોજગારી મર્યાદિતકો. અને શિક્ષણ ની અત જેવી સમસ્યાઓ જોવા મળે છે. આજના સમયમાં ગામો પણ વિકાસના માર્ગે આગળ વધી રહ્યા છે. સરકાર દ્વારા રસ્તા વીજળી પાણી શિક્ષણ અને આરોગ્ય જેવી સુવિધા. સતત સુધારો કરવામાં આવી રહ્યો છે. પરિણામે ગામ અને શહેર વચ્ચે ન અંતરમે ઘટું જાય છે.
હ.
નિષ્કર્ષ રૂપે કહી શકાય કે કામ અને જીવન બંધન જીવન પો પોતાનું વિશેષ. ધરાવે છે. ગામ જીવન સ્ શાંતિ સ્વચ્છતા ધરાવે છે. જ્યારે, શહેરી જીવન એ ભાગ દોડ.
એટલે ક્યાય ભાગદોડ નથી વાની. એમાં ભાગ અને દોડધામ ખુબ વધારે હોય છે. જેથી આપણને આનંદ અને મજા આવતી નથી. તેથી શહેરના જીવન ખૂબ અઘરું હોય છે હ. તમે જે પણ વાત કહી તેના. તેના દ્વારા મને ખુબ જાણવા કે સમજવા મળ્યું. તેના બધા તમારો ખૂખ આભાર
હા મિત્ર તમારા લીધે પણ મને ઘણું બધું જાણવા મળ્યું અને સમજવા પણ મળ્યું. એના માટે હું પણ તમારો આભાર માનું છું.